હલો. હા કેમ છો, જય શ્રી કૃષ્ણ
બસ મજા હો, તમે કેમ છો.
બસ, મજા આજનો આજનો વિષય છે. મ્પોર્ટન્સ, ઓ એક્સરસાઝ એન્ડ ફિટનેસ એટલે કે ફિટનેસ અને વ્યાયામ નું શું મહત્વ છે, એમ તો આપડે ઈ આ, તો આપડે ઈ વિષય ઉપર આજે થોડાક વિચાર રજૂ કરીય.
હા, ચોક્કસ ચોક્કસ
હા, એક ખુબજ કેહેવાય, ને એક ખૂબજ સુંદર કહેવત છે, કે સ્વાસ્થ્ય જ સાચી સંપત્તિ છે આપડી એમ જો આપણા પાસે ઘણા પૈસા હોય મોટું ઘર હોય અને સારી નોકરી પણ હોય પરંતુ શરીર સ્વસ્થ ન હોય તો તો બધાનો કોઈ અર્થ જ રેતો નથી ને. તેથી દરેક વ્યક્તિ માટે સારું સ્વાસ્થ્ય અને સારી ફિટનેસ ખુબ જ જરૂરી છે.
હા- હા એકદમ બરાબર કીધું. કારણ કે જો આપણા શરીરમાં જ આપણને સરખું ના હોય તો આપણને દુનિયામાં કોઈ પણ વસ્તુ આપને સારું લાગતું નથી ઘર હોય કે બાર હોય કે કોઈ પણ પ્રસંગમાં ગયા હોય. કે ક્યાંય પણ આપણને સારું લાગતું નથી તો આપણને જે આપણને કોઈ આનંદ પણ ન આવે તો એટલા માટે આપણે ફિટનેસ તો ઠીક છે પણ આપણું સ્વાસ્થ્ય બહુ જરૂરી છે. એટલે આપણા જીવનમાં સ્વાસ્થ્યનું ખૂબ જ મહત્ત્વ છે.
તો એના માટે આપણે શું કે શું કરી શકીએ તમને જો કોઈ આઈડિયા હોય તો બતાવો?
હા આજના આધુનિક યુગમાં લોકોનું જીવન ખુબ વ્યસ્ત બની ગયું ઘણા લોકો કલાકો સુધી મોબાઈલ કોમ્પ્યુટર અથવા ટીવી સામે બેઠ ર બેઠા રહી છે બહાર રમવાની જગ્યાએ બાળકો પણ હવે મોબાઈલ અને ગેમ રમવાનું વધુ પસંદ કરે છે. તો પરિણામે શારીરિક પ્રવૃત્તિ ઓછી થઈ ગઈ છે. તો એના કારણે ઘણી નવી બીમારીઓ વધી ગઈ છે. આવી સ્થિતિમાં વ્યહાર વ્યાયામ નું મહત્વ પહેલા કરતા વધુ વધી ગયું છે. તો સૌથી પેલા તો આપણેે એ સમજીએ કે વ્યાયામ એટલે શું એમ એ વ્યવયામ એટલે કે શરીરને સ્વસ્થ અને સક્રિય રાખવા માટે કરવામાં આવતી શારીરિક પ્રવૃત્તિ. એને આપડે વ્યાવ્યામ કહી શકીએ. જેમ કે ચાલવું દોડવું યોગ કરવો સાયકલ ચલાવી તરવું, કસરત કરવી અથવા રમત રમવી આ બધું વ્યામ મ ના પ્રકારો છે.
હા બરાબર છે. અને એ બધા વ્યાયામ કરવાના છે. એ ઉપરાંત આપણેે બીજું પણ શું ધ્યાન રાખવું પડે જો આપડે સારું સ્વાસ્થ્ય રાખવું હોય તો આપણે બીજું એ પણ ધ્યાન રાખવું પડે કે આપણે ખોરાક પણ વ્યવસ્થિત સારો અને સુપાચ્ય એવો લેવો પડે. તો આપણને આપણો પાચન શક્તિ બરાબર રે. અને આપણને શુદ્ધ -શુદ્ધ ને સાત્વિક ખોરાક ખાઈએ તો આપણું સ્વાસ્થ્ય સારું રહી શકે ને એટલે એના ઉપર પણ થોડુંક આપણે ફોકસ કરવું પડશે. કેમ કે જો બહારનોો ખોરાક ગમે તેવ ખાઈ લઈએ તો આપણને ઘણી વાર વખત એનાથી શું થાય છે કે ઉલટી થાય અથવા જો ફૂડ પોઈઝનિંગ થઈ જાય તો પછી આવું બધું પણ થઈ શકે છે. અને બીજું એ પણ થાય કે ભાઈ અ કઈ આપડ એવો ખોરાક ખવાઈ ગયો હોય તો આપણને પ થઈ જાય માથું દુખે આ તે એવું પણ થઈ શકે છે. એટલે આપણે એક ખોરાક ની પણ એજ રીતે આપણે અ ધ્યાન રાખવું પડે છે. એજ રીતે આપણેે પાછું સારા સ્વાસ્થ્ય માટે આપણે આ પણ કેવું કે અ આપણા એ આ બધા જે બાર જઈએ ત્યારે આપણે એલર્જી હોય. ધૂળની છે કે પછી હ ત તડકાની છે કે એનું પણ આપડે ધ્યાન. રાખવું પડે છે તો આ બધાનું જો ધ્યાન રાખીએ ને તો પછી આપણેે. સારું એવું અ સ્વાસ્થ્ય મેળવી શકીએ.
હા સાચી વાત છે તમારી ફિટનેસ નો ફિટનેસ નો અર્થ. માત્ર પાતળા કે દેખાવડા શરીરથી જ નથી સાચી ફિટને એટલે શરીર અને મન બંને સ્વસ્થ હોવા જોઈએ જો આપણે ઝડપ. થી કામ કરી શકીએ પછી થાક્યા વગર ચાલીને જઈ શકીએ અને માન સિક રીતે પણ ખુશ રહીએ છીએ તો આપણે સાચા અર્થમાં ફિટ છીએ. વ્યાવ્યામ નો સૌથી મોટો ફાયદો એ છે કે આપડી. શરુર મ આપડે આપડુ શરીર મજબૂત બને છે. નિયમિત કસરત કરવાથી હાડકા અને સ્નાયુના સ્નાયુ. ઓ મજબૂત બને છે. પછી શરીરમાં લોહી નું પરિભ્રમણ પણ સારું થાય છે અને હૃદય પણ. સારી રીતે કામ કરે છે. પછી એનો બીજો મહત્વ અને બીજો મહત્વનો ફાયદો એ છે કે રોગ પ્રતિકારિક શક્તિ વધે છે. નિયમિત વ્યામાં કરનાર વ્યક્તિને સામાન્ય રીતે ઓછો રોગ થાય છે અ એટલે કે શરદી ઉધરસ અને અન્ય નાની. મોટી બીમારીઓથી પણ બચવા મદદ મળે છે.
હમ હમ હમ. બરાબર છે કેમકે આપણેે જો એક્સરસાઇઝ કરીશું. તો હૃદય એકદમ જ કામ કરશે એને લીધે. આખા શરીરમાં લોહીનું પરિભ્રમણ. એકદમ સારી રીતે થાય છે અને આપણા શરીરમાં જે લોહી હોય છે એમાં ઓક્સ. ક્સિજનનું પ્રમાણ પણ વધે છે કારણ કે આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરીએ. એટલે વધારે થાય છે. એને લીધે શું થાય કે આપણા શરીરમાં. ઓક્સિજનનું પ્રમાણ વધે અને પસીનો થાય એટલે જે ખરાબ તત્વ હોય છે તે બધા. બહાર નીકળી જાય. એટલે એને એ જે એક્સરસાઇઝ કરીએ છીએ એને લીધે આપડે. અંદર થી આપણું શરીર મજબૂત બને છે આપણે ખાલી બાર થી જ બ એ શરીર મજબૂત થાય એવું નથી જોવાનું અંદરથી પણ સ્ટ્રોંગ. બને કે આપણને વધારે પડતા કોઈ જાતના રોગ ન થાય. અને આ હૃદય રોગ છે કે પછી ફેફસા ના કોઈ પણ રોગ છે. એ બધું અ જો નોર્મલ રાખવા માટે આપણે જો રોજ રેગ્યુલર એક્સરસાઇઝ કરી ને તો આપણને બીપી છે સુગર છે. કે પછી થાઈરોઈડ જેવા એવા સામાન આ બધા રોગો પણ એનાથી કંટ ટ્રોલમાં આવી જાય છે. અને આપણેે આ જે શરદી ઉધરસ આ તે એ બધું જે થતું હોય છે એ પણ એ જે એક્સરસાઇઝ કરીએ તો આપણને એનાથી કંટ્રોલ માં આવે છે. અને આજે અ આ કીધું તમે કે ભાઈ અ આપણે અત્યારે જીવનમાં ખૂબ જરૂરી છે ફિટનેસ અને ફિટનેસ નો મતલબ ખાલી એવું નથી પાતળા દેખાવું એ વાત પણ સાચી છે પણ અંદર થી મજબૂત બનવાનું છે હા બરાબર છે.
વ્યાયામ માત્ર શરીર માટે જ નહી પરંતુ મન માટે પણ ખૂબ ફાયદા જ ફાયદાકારક છે જયારે પણ આપણને કસરત ક જયારે પણ આપડે કસરત કરીએ છીએ ત્યારે મન પ્રસન્ન રહે છે તણાવ ઓછો થાય છે. આપને અને આત્મવીશમાં આત્મવિશ્વાસ પણ આપણો વધે છે. અભ્યા અભ્યાસ અથવા કામમાં પણ ધ્યાન વધુ સારી રીતે આપણે ક્રેન્દિત કરી થઈ શકીએ છીએ આજ કલ ઘણા લોકો મોટાપો ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર અને હૃદય રોગ જેવી સમસ્યાઓથી પીડાાય રહ્યા છે. પરંતુ નિયમિત વ્યાયામ આ પ્રકારની ઘણી બીમારીઓનું જોખમ ઘ ઘટાવામાં મદદ કરે છે આપણને ફિટ રેહવા માટે, મોંઘા જીમમાં જાવું જરૂરી નથી. અ આપણે ઘરે પર ઘરે પણ આપડે સરળ કસરતો કરી શકીએ છીએ. આ એવું નથી કે આપડે પૈસા દેશું પૈસા દઈને તે કોક આપણને કેહસે કે ત- માં આવી રીતે. એક્સસાઇઝ કરો આવી રીતે આ કરો તો જ આપડે આપડું આપડા સ્વાસ્થ્ય નું ધ્યાન રા રાખી શકીએ એવું નથી આપડે ઘર બેઠા ભી કરી શકીએ તો ત્રીસ મિનિટ નું દરરોજ સવારે ત્રીસ મિનિટ નું ચાલવું પછી થોડું દોડવું, યોગ કરવો. પ્રાણાયામ કરવો પછી દોરડું કૂદવું, સાયકલ ચલાવી અથવા ક્રિકેટ, ફૂટબોલ, બેડમિન્ટન જેવી રમતો રમવી આ બધું પણ ઉત્તમ વ્યાયમ છે એમ. યોગ આપડા
જે હા, હા, હા એજે, એજે કીધું ને મન પ્રફુલ્લિત રે એ એક મને બઉ સારું લાઇગુ હો વાત એ વાત સાચી છે, હું પણ ઘણી વખત ક્યારેક ક્યારેક અ યોગ અ કરી થી છું. તો એનાથી આપણે શું થાય છે આખા દિવસ કામ કરવાની એનર્જી મળે છે. અને કંટાળો નથી આવતો. અને આપણે આનંદિત રહીએ છીએ કોઈ પણ જે પણ કામ આપણે કરીએ ને એમાં આપણને ખૂબ આનંદ આવે છે અને એમ થાય કે ના આ કામ પૂરું કરીને પછી જ આપણેે બીજું કામ આમ પછી જ આપડે બેસવું છે કે આરામ કરવો છે એ થાય છે એ બરાબર છે એ મને બઉ ગઇમુ.
હા આપડે તાજા ફળ પછી લીલા શાકભાજી, દૂધ, દાળ, અનાજ અને પરંતુ અને અમ અ પૂરતું પાણી પણ લેવું જોઈએ એમ જંક ફૂડ કે પછી કોલ્ડ ડ્રિંક અને વધુ, વધુ તેલ વાળું ખોરાક જે હોય ઈ ઓછો લેવો જોઈએ યોગ્ય યોગ્ય ઊંઘ પણ બઉ ખુબ જ જરૂરી છે. એમ જો આપ આપડે પૂરતી ઊંઘ નહીં લઈએ ને તો શરીર ને આરામ નહી મળે અને વ્યાયો માં પણ સંપૂર્ણ લાભ પણ નહીં મળે. ઘણી વખત, ઘણી વખત લોકો કહે છે ને કે અમારી પાસે સમય નથી પરંતુ જો આપડે દિવસના ચોવીસ કલાક માંથી માત્ર ત્રીસ મિનિટ પણ આપણા સ્વાસ્થ્ય માટે કાઢી શકીએ ને તો તે આપડા ભવિષ્ય માટે સૌ થી મોટું રોકાણ સાબિત રહેશે.
હા, હા અને સાચી વાત છે પુરતી ઊંઘ પણ ખૂબ જરૂરી છે જો તો ઊંઘ ના થાય તો આપડે કેવું કે મા માથું દુખવાનો પ્રોબ્લેમ આવે આખો દિવસ પછી એ બીજા દિવસે આપણને સ્ફૂર્તિ ના લાગે અટલે આ બધું એકદમ ખૂબ જરૂરી છે ને સરસ તમે આ આટલું બધું ફિટનેસ ને વ્યાયામ વિશે જે અ મને આ બધું ક જણાવ્યું તો બઉ સારું લાગ્યું. અને સરસથી મને બધું સમજાઈવું તમે તો ખૂબ મ ચા આવી.
હા, તો તમારી સાથે ભી વાત કરીને મ જેમ મને મજા આવી, તો આપડે હવે આપડે બીજે બીજા કોઈક દિવસે આપડે બીજા ટોપ પીક ઉપર પણ વાત કરશું, ઓ કે ચાલો, જય શ્રી કૃષ્ણ, બાય
બાય